જેમાં તમે કેમ છો?
આપણે
બોલો
આજે એક વિષય પર વાત કરીશું
શેના વિશે
સ્વપેરણા કેવી રીતે જાળવી રાખવી
ઓ સરસ ટોપિક છે.
તમને ક્યારે એવું લાગે છે કે શરૂઆતમાં તો બહુ ઉત્સાહ હોય છે. પણ થોડા સમયમાં જ બધું બધું ઠંડુ પડી જાય છે.
હા ઘણી વાર એવું થાય છે ખાસ કરીને જયારે આપણે કોઈ નવું લક્ષ્ય નક્કી કરી ત્યારે શરૂઆતમાં ખુબ જ પ્રેરણા હોય છે. પણ પછી ધીમે ધીમે ઉત્સાહ ઓછો થવા લાગે છે.
તો પછી સ્વપેરણા જાળવી રાખવા માટે શું કરવું જોઈએ.
હમ્મ બહુ સારસ વયક્ય કઉ તમને મારી દ્રષ્ટિએ સૌથી પહેલા તો લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ જો લક્ષ્યસ સ્પષ્ટ ના હોય તો પ્રેરણા તકતી નથી
સાચું છે પણ ક્યારેક લક્ષ્ય સ્પષ્ટ હોવા છતાં પણ મન નથી લાગતું એ વખતે શું કરવું જોઈએ.
હા એ સમયએ આપણે આપણા શા માટે પણ ધ્યાન રાખવું જોઈએ. આપડે આ કામ શા માટે શરૂ કરવું કર્યું હતું. એ યાદ કરવું જોઈએ.
હા કારણ કે જયારે આપણ આપણેે આપણા કારણે કારણને યાદ કરીએ છીએ. ત્યારે ફરીથી એનર્જી મળે છે.
બરાબર છે અને બીજું એક મહત્વનું વાત છે કે મોટા લક્ષ્યને નાના ભાગોમાં જ વહેંચવું જોઈએ
હા કેમ કે મોટા લક્ષ્યને જોતા જ ડર લાગે છે પણ નાના નાના સ્ટેપમાં કામ કરીએ તો સરળ લાગે છે
એકદમ સાચું કહ્યું નાના લક્ષ્ય પૂર્ણ કરી ત્યારે જ ખુશી મળે છે જે આગળ વધવા માટે પ્રેરણા પણ આપે છે
તમે ક્યારે પ્રેરણા માટે કોઈ રૂટીન બનાવે છે
હા હું રોજ સવારે થોડો સમય પોતાને માટે રાખું છું તેમાં હું વિચારું છું કે આજે મારે શું કરવું છે
એ તો ખુબ જ સારી ટેવ છે હું ક્યારેક લખીને પણ રાખું છું
ઓ લખવું ખુબ જ અસરકારક છે જારે આપણે લખીએ છીએ અ્યારે આપણા વિચારો વધુ સ્પષ્ટ થાય છે
પણ ક્યારેક આસપાસના લોકો પણ આપણને નિરાશ કરી દે છે
સાચુ છે એટલે જ સકારાત્મક લોકો સાથે રહેવું ખૂબ જ જરૂરી છે
એટલે કે આપણું પણ પેડા મહત્વનું છે
બિલકુલ જો આપડે નકારાત્મક વાતાવરણ માં રહીએ. તો પ્રેરણા જાળવી રાખવી મુશ્કેલ છે
અને મોબાઈલ સોશિયલ મીડિયા પણ ધ્યાનમાં બંગ કરે છે
હા તેથી તો સમય ન સંચાલન ખુબ જ જરૂરી છે એટલે કે ડિસિપ્લિન પણ મહત્વનું છે
હા મોટી વીટીઓન કરતા ડિસિપ્લિન વધુ લાંબા સમય સુધી કામ કરે છે
હા આ તો બહુ સારી વાત કહી કારણ કે મોટિવેશન તો આવે અને જાય પણ ડિસિપ્લીિન રહે છે
રિવિન્ડ એ કેવી રીતે મદદ કરે
જયારે આપણે કોઈ કામ પૂર્ણ કરી ત્યારે પોતાને નાની ખુશી આપવી તો મન ખુશ રહે છે અને ફરીથી કામ કરવા ઉત્સાહ આવે છે
હા આ તો મજાની વાત છે એટલે કામ અને આનંદ બંને બેલેન્સ રહે
હા બેલેન્સ ખૂબ જ જરૂરી છે વધારે દબાણ પણ પ્રેરણા ઘટાડી છે
તો બ્રેક લેવું પણ જરૂરી છે ને
ચોક્કસ સતત કામ કરતા થાક આવે છે એટલે વચ્ચે વિરામ લેવો જરૂરી છે
તમે ક્યારે નિષ્ફળતા આવે ત્યારે શું કરો છો
હું એને શીખવવાનો મોકો આપું છું
એ તો સકારાત્મક દૃષ્ટિકોણ છે
હા કારણ કે નિષ્ફળતા અંત નથી એ તો શીખવાનો ભાગ છે
સેલ્ફ બી લાઈફ પણ મહત્વનું છે.
એકદમ જો આપણને પોતાના પર વિશ્વાસ નહી હોય તો પ્રેરણા તકી જ નહી શકે.
અને સેલ્ફ ટલ્ક પણ અસર કરે છે ને
હા આપને પોતાને શું કહીએ છીએ એ બહુ મહત્વનું છે. સકારાત્મક સેલ્ફ ટોક રાખવી જોઈએ.
એટલે કે હું કરી શકું છું જેવી વાતો
હા એ મનને ખુબ જ મજબૂત બનાવે છે.
અંતે તમે શું માનો છો? મોટી મોટીવિટીઓ ક્યાંથી આવે છે?
મોટિવેશન અંદર થી આવી છે બહાર ની વસ્તુઓ માત્ર મદદ કરી છે.
એટલે સેલ્ફ મોટી વિશે સૌથી શક્તિશાળી છે.
બરાબર અને તેને જાળવી રાખવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે.
આજે વાત કરીને મને ઘણું શીખવા મળ્યું.
મને પણ આવી ચર્ચા આપણને આગળ વધવા માટે ખુબ જ મદદ કરે છે.
ચાલો હવે આ વાતોને જીવનમાં લાગુ કરીએ.
હા કારણ કે જ્ઞાન ત્યારે જ ઉપયોગી બને છે જયારે આપણને તેને અમલમાં મૂકીએ છીએ.
છેલ્લી વાત પછી હું વિચારતો હતો કે મોટી વિષ રાખવું ખરેખર એટલું મુશ્કેલ કેમ લાગે છે?
કારણ કે, આપણું મન સ્થિર નથી ક્યારેક ઉત્સાહ હોય છે ક્યારેક નથી હોતું. એ માનવીય સ્વભાવ જ છે.
તો શું એનો અર્થ એ થયો કે મોટી વિષય પર આધાર રાખો જ ન નહી જોઈએ.
હા અને ના મોટિવેશન જરૂરી છે. પણ માત્ર મોટિવેશન પર નિર્ભર રહેવું યોગ્ય નથી.
તો પછી શું વધુ મહત્વનું છે?
કોનસન કોનસી સ્ટીશી રોજ થોડું થોડું કરવું ભલે મન હોય કે ના હોય.
એટલે કે મૂળની રાહ જોવી નહી.
બિલકુલ નહી જો આપણેે મૂળ પર કામ કરવાનું રાખી તો કેમ ક્યારેય પૂરું થતું નથી.
આ તો બહુ સાચી વાત છે ઘણી વખત આપન આપડે જ વિચારીએ છીએ. કે કાલે થી શરૂ કરું.
હા પણ એ કાલે ક્યારે આવતું નથી.
તો આજથી શ શરૂ કરવું એજ સાચું
હા અને નાનું શરૂ કરવું મોટા બદલાવ એક સાથે લાવવા લાવવા જઈએ તો થાકી જઈએ.
તમે ક્યારેય વીસ કરે છે.
હા વિસ્યુલાઈઝેશન હા હું મારા લક્ષ્યને મનમાં સ્પષ્ટ રીતે જોઈશ એથી અંદરની એનર્જી મળી છી.
એટલે કે ફ્યુચરને એમીજેેનિક કરવું મોટિવેશન આપે છે.
હા ખાસ કરીને જયારે આપણે સફળતા અનુભવતા હોઈએ. તેવી કલ્પના કરવી.
ક્યારેક નેગેટિવ વિચારો આવી જાય છે.
એ સ્વાભાવિક છે. પણ એ વિચારમાં ફસાઈ જવું નહી
એટલે ટોગસને કંટ્રોલ કરવાના બદલે.
મેં કંટ્રોલ કરવાના બદલે ઓબ્ઝર્વ કરવાના.
વાના.
ઓબ્ઝર્વ કરીએ છીએ આપડે એને. એકદમ આપણે આપણા વિચારો નથી. આપણેે તો એના ઓબ્ઝઉ છીએ.
આ તો બહુ ઊંડો વિચાર છે.
હા. અને આ સમજથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. તમે ક્યારે જર્નલિંગ કરી છે?
તેથી શું ફાયદો થાય.
એ મન હળવું થાય અને ક્લયારિટી મળે છે.
એટલે કે અંદરના વિચારો બહાર આવે છે.
હા અને આપણે પોતાની સાથે વધુ જોડાઈએ છીએ.
હેલો. હલો.
હા બોલો.
હલો.
અમે ક્યારે કમ્પેરિઝન કર્યું છે. કે પહેલા કરતો હતો પણ હવે ઓછું કરું છું.
પેલા કરતો પણ હવે ઓછું કરું છું.
કેમ.
કારણ કે કોમ્પ્રોમાઈઝથી સેલ્ફ ડાઉટ વધે છે.
હા હ બહુ સરસ્વચી. એટલે તો આપડી જર્ની અલગ જ છે.
આજે આપણેે આ વિષય પર વધુ વાત કરી, ફરી આ વિષય પર વધુ ચર્ચા કરીશું.
ચોક્કસ આભાર.